હલો. હાલો, મારો અવાજ આવે છે તમને?
હલો. હલો.
હલો, મારો અવાજ આવે છે?
હલો.
હા, મારો અવાજ આવે છે તમને? હલો.
હલો.
હા, મારો અવાજ આવે છે?
હલો.
હલો, મારો અવાજ આવે? હલો
હલો
મારો અવાજ આવ છે તમને
હા હવે આવી રહ્યો છે તમારો અવાજ
હા મને પણ તમારો અવાજ આવે છે
હા કેમ છો તમે નમસ્કાર બસ મજા
હા નમસ્તે અમે હા અમે બી એકદમ સ્વસ્થ અને સારા છીએ
હા તો આજે આપડે કયા વિષય ઉપર વાત કરીએ હલો
હા તો આજે આપડે મતદાન નું મહત્વ વિશે વાત કરીએ
હા
હા તો તમે મતદાન વિશે મને જણાવશો
હા તમે ખુબ જ સારો વિષય જે છે એ પસંદ કર્યો છે કે મતદાન નું મહત્વ આપડે જે છે અઢાર વર્ષની ઉમર થઈ જાય પછી જે મતદાન કરવાનો જે આપણને હક મળે છે અધિકાર મળે છે એ ખૂબ જ જરૂરી હોય છે એમ
હા તમે સાચી વાત કીધી કે આપણે અઢાર વર્ષ થયે અત્યારે જ આપણે મતદાન કરવાનો હક મળે છે એ પેલા આપણને હક નથી હોતો અને સરકાર નો નિયમ છે કે અઢાર વર્ષ પત્યા પછી આપણેે મતદાન કરી શકીએ અને ખુબ જ સારું કેહેવાય કે આપડે મતદાન કરી સરકારને આપડે આપણો વોટ આપી શકીએ અને સાચું કવ તો આપડા દેશમાં વિશ્વનું સૌથી મોટું લોકશાહી રાષ્ટ્ર છે અહીં સરકાર પ્રજાના મત દ્વારા જ પસંદ થાય છે અને એટલે દર મત ખુબ જ જરૂરી છે એટલે આપડે બધા એ મત આપવો જોઈએ એ જરૂરી છે
હા તમારી વાત એકદમ સાચી છે કે સરકાર જે છે એ ચૂંટાય છે લોકોના મત ના કારણે જ ચૂટાતી હોય છે અને બીજું એ કે મતદાન જયારે આપણે આપી શકીએ ત્યારે સામાન્ય માણસ પણ આપતો હોય તો એ દેશના વિકાસ માં જે છે એ સીધો ભાગ ભજવી શકતો હોય છે એમ
બિલકુલ તમે સાચું કહો છો અને બધા ને માત્ર એક બ પ્રક્રિયા નથી
પરંતુ દેશનું જે ભવિષ્ય નક્કી કરવાનું છે એની જવાબદારી પણ છે તો આપડે જે એના પર વધારે ભરોસો રાખ હોય એને જ વોટો આપવો જોઈએ અને જે આપણા હિત માટે આપણી સાથે લડી શકે આપણને બધી સુવિધાઓ પ્રાપ્ત કરી શકે એવા વિશ્વસનીય વ્યક્તિને જ વોટ આપો છો
હા હલો
હા બોલો ને
હા એટલે આપડે જો છે મતદાન એટલે કે નાગરિકો જે છે પોતાના પ્રતિનિધિને પસંદ કરવા માટે જે મત આપતા હોય છે એને ઉમેદવારને લોકોનો જે વધુ વિશ્વાસ મળતો હોય છે તે ચૂંટાય છે અને લોકોના પ્રતિનિધિ તરીકે કામ કરતા હોય છે.
હા તમે સાચું કીધું અને આ જે મતદાન છે એ સૌથી મોટી ગેરસમજ બી છે ઇતિહાસમાં ઘણી ચૂંટાયો ખુબ ઓછા મતના અંતરથી નક્કી થાય છે. એટલે એક પણ મત નિર્ણાયક બની શકે છે એટલે આપણેે મતદાન ન કરવાની એનું નુકસાન ના થવું જોઈએ આપડે બધા એ મતદાન આપ વુ જોઈએ સારા લોકો મતદાન નહી કરે તો ખોટા લોકો ચૂટાઈ જશે એટલે આપડે પછી વિકાસની અપેક્ષા રાખી થી એ મુશ્કેલ બની જાય છે. એટલે જે રીતે હું કહું કીધું આગળ કે મતદાન એ આપણને વિશ્વસય લોકોને જ આપવો જોઈએ.
તમારી વાત એકદમ સાચી છે અને મતદાન કરતી વખતે પણ જે છે ઘણી વાતો જો હોય એને આપણેે ધ્યાનમાં રાખવી પડતી હોય છે જેમ કે ઉમેદવારી ચરિત્ર કેવું છે, ઈમાનદારી કેવી છે, શિક્ષણ એમનું કેવું છે અને લોકો માટે કરેલું કામ અને સમાજ પ્રત્યેની જવાબદારી હોવી જોઈએ એમ. અને લગભગ આપડે જોઈએ કે જાતિ છે, ધર્મ છે, લાલચ કે, ખોટા વચનોને કારણે જે છે મત ન આપવો જોઈએ એમ.
હા તમે સાચું કહો છો. કે કેટલાક નેતાઓ એવું કરે છે જે આપણને પૈસાઓ આપે છે, આપણને લાલચ આપ પે છે. તોય આપડે લાલચ ના કારણે આપડે વોટ કોઈક ગલત વ્યક્તિને ના આપ પો જોએ આપણે વિસ વસનીય ને જ આપવું જોઈએ અને ઈ કોઈ પણ પ્રકારની લાલચી આપતા હોય તો આપડે એ લેવી ના જોએ. એ સારું ના કેવાય.
હા તમારી વાત એકદમ સાચી છે. અને જો આપડે પ્રથમ વખત મતદાન કરનારા યુવાનો હોય તો એને કેવી જવાબદારી લેવી જોઈએ?
હા તો યુવાઓનું દેશનું ભવિષ્ય છે. તો તેઓએ મતદાર યાદીમાં નામ નોંધાવું જોઈએ પેલા તો અને મતદાન કરવું જોઈએ અને અન્ય લોકોને પણ મતદાન માટે પ્રેરિત કરવા જોએ. ભલે આપડે અઢાર વર્ષ થઇ ગયા હોય અને તો પણ અમુક લોકો એવું કરતા હોય છે કે લોકો મતદાન ના કરતા હોય. તો એવું ના કરવું જોઈએ આપડે આપડા વિશ્વનીય નેતાઓને વોટ કરવો જોઈએ જે કઈની બી વોટિંગ થતી હોય ભલે એ સરપંચની વોટ ટિંગ હોય કે મોટા નેતાઓની હોય કે જે કઈ બી હોય તો આપડે બધ ધાને સરખી રીતે વિચારીને એકબીજા જોડે વિચારીને વિચાર કરવો જોઈએ કે આપડે કોને એ વોટ આપવો જોઈએ કોણ આપણા હિત માટે સારું કરશે જે આપને બધીસ સારી સુવિધાઓ આપશે અને આપડા દેશના વિકાસ માટે આ કઈક કરશે તો વિશ્વસ લોકોને જ વોટ આપવો જોઈએ.
હા તમારી વાત એકદમ સાચી છે. અને જો મતદાન ન કરનાર વ્યક્તિ પણ પછી સરકારની ટીકા કરતો હોય તો યે યોગ્ય ના માનવામાં આવે જો આપણે પોતાના મતાધિકાર ન જો ઉપયોગ ન કરીએ તો ફરિયાદ કર ફાનો નૈતિક અધિકાર પણ નબળો પડી જતો હોય. છે એટલે પેહલા આપડે પોતાની ફરજ નિભાવી જોઈએ અને પછી આપડે જે છે એ સરકારની ટીકા કરવી જોઈએ એમ
હા તમે સાચું કહો છો. અને મતદાન કેન્દ્રો એ મતદાર યાદી ઓળખવાની વ્યવસ્થા અને જાગૃતિ અભિયાન દ્વારા વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટેનો આપણે પ્રયાસ પણ કરવો જોઈએ અનેજ સારી સરકાર બનશે તો જ વિકાસ થાય એવું છે. ત અ વિકાસમાં પણ આપડે જોઈએ તો શિક્ષણના ક્ષેત્રે આરોગ્ય રોજ એવી અમુક ઘણી બધી સુવિધાઓમાં સુધારો થાય. અને લોકશાહી વધુ મજબૂત બને. એવું હું ઈચ્છું છું તો આ એવા કઈ તો ઈ જે ઈચ્છા ધરાવતા હોય વ્યક્તિ એને જ વોટ આપવો જોઈએ.
તમારી વાત એકદમ સાચી છે. અને આપડે જોઈએ કે ગામડામાં અને શહેરમાં બંનેમાં મતદાન નું મહત ત્વ જે છે એ સમાન માનવામાં માવે છે કેમ કે દરેક મક્ત જે છે સમાન મૂલ્ય ધરાવે છે પછી ગામડું હોય કે શહેર હોય. દરેક મત જે છે દેશના ભવિષ્યમાં જ અસર કરતું હોય છે એટલે જો આપડે જે છે મત જયારે પણ આપવાનું હોય ત્યારે જે છે મત જે માટે આપવો જોઈએ કેમકે આપણા માટે ભલાઈ નો પણ છે આપડો અધિકાર પણ છે મત આપવો. કે જેને કારણે આપણા મતને એક મત પણ અત્યારે જે છે ખૂબ જ કિંમતી હોય છે એ
હા તમે સાચું કહો છો કે એક મત બી કોઈ બહુ કીમતી હોય છે. કોઈક વખત એવું થતું કે એક મત ના લીધે કોઈવાર કાયા અલટ પલટ પણ થઈ જતી હોય છે. તો આપડણે વિચારીને મતદાન પણ કરવું. જોઈએ કે કયા વ્યક્તિ ને આપવું જોઈએ. અને ક કેટલાક નેતાઓ એવું કરતા હોય છે કે જે આપણા હિસ્સેનું જે કઈક બી આપણે સલાહ મળતી હોય છે. તો જે કઈ બી પૈસા કે જે કઈ બી મળતા હોય છે તો એ લોકો ખુદના માટે રાખી લે છે અને આપ જે કઈ બી બીજા આપડા નાગરિકો છે એ લોકોને નથી આપતા કોઈ પણ પ્રકારની લાભ નથી આપતા તો એવું ના થવું જોઈએ સરકારે ખાલી એમ ખિસ્સાઓ ના ભરવા જોઈએ નાગરિકોનું પણ વિચારવું જોઈએ. તેવા ભ્રષ્ટાચારને એ બધા થાય છે. તો તેનું પણ સરકારે ગવર્મેન્ટે વિચારવું જોઈએ. એવા ભ્રષ્ટાચાર ન બધું ના થાય અને સરખી રીતે બધી જગ્યા અને અમુક જગએ તો વોટિંગમાં પણ બધું થતું હોય છે કે વોટિંગમાં જે રીતે આગળ કીધું કે લાલચ આપીને પણ વોટિંગ થતી હોય. તો એનું પણ ધ્યાન રાખવું જોઈએ કે, સરકાર બી કોઈ પણ પ્રકારની લાલચ ના આપે અને સારી રીતે વોટિંગ એવી થાય એની આશા રાખે.
હા તો આજે આપણે સારી વાત કરી ફરી મળીશું નવા ટોપિક સાથે આભાર તમારો.
હા તમારો પણ ખુબ ખુબ આભાર.